હલો. કેમ છો?
હ મજામાં. તમે કેમ છો?
બસ મજામા તબિયત પાણી કેવું તમારે
બસ સારું છે તબિયત પાણી તમારી તબિયત કેવી છે.
બસ સરસ સરસ બાકી તો આજે થોડું જૈવિક ખેતીનું ભવિષ્ય વિશે થોડી ચર્ચા કરી લો.
હા હા. હા એ તો તને ખૂબ જ સરસ ટૉપિક છે.
હા કેમકે આજના સમયમાં વધતી વસ્તી જમીનની ઘટતી ફળદ્રુપતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે ખેતી અને માનવ સ્વાસ્થ્ય બંને સામે નવા પડકારો ઉભા થયા છે આવી પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિમાં જૈવિક ખેતી માત્ર એક વિકલ્પ નથી. પરંતુ ભવિષ્યની જરૂરિયાત પણ બની રહી છે.
સાચી વાત છે એ તો તમારી.
હા.
ને જૈવિક ખેતર હા બોલો બોલો
જૈવિક ખેતી એટલે એવી ખેતી જેમાં રાસાયનિક ખાતરો કુત્રું કુત્રિમ જંતુનાશકો અને હાનિકારક રસાયણોનો ઉપયોગ કર્યા વગર કુદરતી પદ્ધતિઓથી પાક ઉગાડવામાં આવે છે તે તેમાં ગાયનું છાણ વરમી કમ્પોસ્ટ લીલું ખાતર જૈવિક ખાતરો અને જૈવિક જંતુ નિયંત્રણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.
વાત છે અને એનો મુખ્ય હેતુ તો જમીનની ફળદ્રુપતા જાળવવાનો પર્યાવરણની રક્ષણ કરવાનો અને સુરક્ષિત ખોરાકનો ઉત્પાદન કરવાનો છે.
હા. અને ભારત એક આમ કૃષિ પ્રધાન દેશ છે આપડા દેશની મોટી વસ્તી ખેતી પર જ નિર્ભર છે. છેલ્લા ઘણા વર્ષોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખેતીનો ઉપ યોગ વધ્યો છે શરૂઆતમાં ઉત્પાદન પરંતુ સમય જતા જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ. પાણી પ્રદુષિત થઈ ગયું અને માનવ સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસરો જોવા મળી છે આપણને
સાચી વાત છે અને એના જ કારણે જૈવિક ખેતી નું ખૂબ જ મહત્વ છે આ
હા. અને જૈવિક ખેતીના આમ અનેક ફાયદા છે, સૌપ્રથમ તો તે જમીનની કુદરતી ગુણવત્તા જાળવી રાખે છે. જમીનમાં રહેલા લાભદાયક સસૂક્ષ્મજીવો નુકસાન થતું નથી. જેના કારણે લાંબા ગાળે જમીન વધુ સ્વસ્થ રહે છે અને ફળદ્રુપ પણ રહે છે.
અને આપણા મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ એટલું જ સારું છે કારણ કે, જૈવિક પદ્ધતિથી જે પાક ઉગાડવામાં આવે છે, સામાન્ય રીતે એમાં રાસાયણિક અવશેષો નો ઉપયોગ ઓછા થયેલા હોય છે અને લોકોને વધુ સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળી રહે છે, એના કારણે
હા, એ તો ઘણી સાચી વાત કીધી. અને જૈવિક ખેતી થી મળતા ખાદ્ય પદાર્થોમાં હાનિકારક રસાયણોનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય, હોય છે. તેથી આવા ખોરાકને સેવન માનવ સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આજે ઘણા લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત બનતા હોવાથી જૈવિક ઉત્પાદનો ની માંગ સતત વધી રહી છે.
અને પા... અ મનુષ્યના સ્વાસ્થ્ય સાથે-સાથે એ પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે, રાસાયણિક દવાઓનો ઉપયોગ ઓછો ઉપયોગ કરવાથી થવાથી જમીન, પાણી અને હવાની ગુણવત્તા પર પણ ઓછું દૂષણ થાય છે. અને જૈવ-વિવિધતા અને પર્યા પરાક સંચય કરનારા જીવજંતુઓ ના સંરક્ષણમાં પણ મદદ મળે છે એનાથી.
હા, એ તો તમે સાચી વાત કીધી અને જૈવિક ખેતી પર્યાવરણ માટે પણ આમ લાભ દાયક છે તે પાણી અને જમીન નું પ્રદુષણ ઘટાડે છે. જૈવ-વિવિધતાનું રક્ષણ કરે છે અને આબોહવા પરિવર્તન ની અસર ઘટાડવામાં પણ મદદરૂપ બને છે, પરાક સંચય તમે કીધું એ જ, પરાક્ષ સંચય કરતા જીવ-જંતુઓ પક્ષીઓ અને, અને આ ઉપયોગી સજીવો માટે પણ જૈવિ, જૈવિક ખેતી વધુ અનુકૂળ છે.
અને ખેડૂતો માટે પણ લાંબા ગાળે એ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે જમીન ની તંદુરસ્તી જળવાઈ રહે છે અને એના માટે એને યોગ એના લીધે યોગ્ય બજાર અને પ્રમાણ મા તો હોય. તો જૈવિક ઉત્પાદનોને વધુ સારો ભાવ મળવાની શક્યતા રહે છે.
હા, એ તો ઘણી સાચી વાત છે, અને જૈવિકતા અ, ખેતી સામે કેટલાક પડકારો પણ આપણે જોતા હોય છે. કે, શરૂઆતમાં આવતું ઉત્પાદન ઓછું મળી શકે છે, ખેડૂતોને યોગ્ય તાલીમની જરૂર પડે છે. પ્રમાણ માં પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં સમય લે છે. અને બજારમાં જૈવિક ઉત્પાદનો માટે યોગ્ય ભાવ મળવો પણ આપણા માટે ઘણો જ જરૂરી છે.
હા એ તો છે અને ખૂબ જ મહેનત અને યોગ્ય આયોજનની જરૂર પડે છે એના માટે
હા અને એમાં ધીરજની પણ આપણને એટલી જ જરૂર હોય છે હા અને સરકાર આજે વિવિધ સંસ્થાઓ ખેડૂતોને જેૈવીક ખેતી માટે પ્રોત્સાહન આપી રહી છે તાલીમ સહાય
હેલો.
અપનાવી રહ્યા છે.
જો બોલો જો વૈજ્ઞાનિક સંશોધન અને નવી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો જૈવિક ખેતીનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે.
હા અને જેૈવીક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી પરંતુ સ્વસ્થ માનવ જીવન ફળદ્રુપ જમીન અને સ્વચ્છ પર્યાવરણ તરફનું એક મહત્ત્વનું પગલું છે.
હા એ તો સાચી વાત કીધી અને તમે જો જૈવિક ખેતી અ ઓછી કરો
હા.
અ જે પાક
જોઈ શકીએ છે.
જે પહેલાં જેવો સ્વાદ આવતો હતો એવો હા હાલ નહીં આવતો હોય અને તે સ્વાદે ફીકા પણ લાગતા. હશે.
હા સાચી વાત છે એતો તમારી
હા જંતુના જંતુનાશકો અને રાસાયણિક ખાતરો માત્ર અ ઉત્પાદન અને જે ફળ છે જે શાકભાજી છે એની સાઈઝમાં વધારો કરી શકે છે. પણ જે તેનો પહેલા જેવો પરંપરાગત સ્વાદ છે. જે જૈવિક ખેતીના કારણે જ આવે છે તે આવી શકતું નથી.
સાચી વાત છે તો તમારી ખૂબ જ
હા ને વિદ્યાર્થી તરીકે પણ આપણે પણ જેવી ખી ખેતી વિશે જાગૃતિ ફેલાવી શકીએ છીએ. ખેડૂતોને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવી રસાયણોના અતિરેક ઉપયોગ વિશે સમજાવવું અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી એ પણ આપણી ફરજ જ છે.
સાચી વાત છે અને ખેડૂતો ગ્રાહકો અને સરકાર ત્રણેના સહયોગથી જૈવિક ખેતીને વધુ પ્રોત્સાહન આપી શકાય છે જેથી આવનારી પેઢીઓને સુરક્ષિત ખોરાક અને ટકાઉ કૃષિ વ્યવસ્થા મળી રહે.
હા અને ભવિષ્યમાં માત્ર ઉત્પાદન વધારવું પૂરતું નથી પરંતુ સ્વસ્થ માણસ સ્વસ્થ સ્વથ જમીન અને સ્વસ્થ પર્યાવરણ પણ એટલું જ મહત્વનું છે. આ ત્રણેય લક્ષ્યો હાંસલ કરવા કરવામાં જૈવિક ખેતી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
સાચી વાત છે અને જેવી રીતે હવે વસ્તી વધી રહી છે. અને પર્યાવરણમાં પણ આજકાલ ઘણા બધા ફેરફારો થાય છે લોકોનાં સ્વાસ્થ્ય પ્રત્યે પણ હવે તો જાગૃતિ વધતી હોય છે લોકોમાં કારણ કે જૈવિક ખેતીનું સતત મહત્ત્વ વધુ વધી રહ્યું છે.
હા અને ખેડૂત માત્ર અન્નદાતા નથી પરંતુ દેશની અર્થ અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ છે જો ખેતી સ્વસ્થ હશે. તો સૌમાજ સ્વસ્થ રેહશે.
સાચી વાત છે એ તો ખૂબ જ તમારી કેમ કે જૈવિક ખેતી એ માત્ર કૃષિ પદ્ધતિ નથી પરંતુ કુદરતની સાથે સંતુલન જાળવીને ખેતી કરવાનો એક માર્ગ છે. જે જમીન પાણી પર્યાવરણ પશુ પક્ષી અને માનવ સ્વાસ્થ્ય બધાનું રક્ષણ તે કરવામાં મદદ કરે છે.
હા એ તો સાચી વાત છે. અને જૈવિક ખેતી એ માત્ર ખેતી કરવાની પદ્ધતિ નથી. પરંતુ જે આવનારી આપણી પેઢી છે એની માટે ટે સ્વસ્થ અને ટકાઉ ભવિષ્યનું વચન છે.
સાચી વાત છે એ તો તમારી
આપણે એમ કહી શકીએ કે આજની જેવી ખેતી આવતી કાલનું સ્વસ્થ જીવન છે અને જમીનને બચાવશો તો જ જીવનને બચાવી શકશો.
તો તમે ખૂબ જ સાચી વાત કીધી.
હા.
હા.
અને આજના સમયમાં પણ ડાયાબિટીસ કેન્સ એલર્જી અને અન્ય જીવન શૈલી સંબંધિત રોગ અંગે લોકો વધુ જાગૃત બન્યા છે. તેથી લોકો હવે રસાયણ મુુક્ત અને સ્વસ્થ ખોરાક તરફ ફરી રહ્યા છે. આ કારણે આપડે જોઈએ જ છે કે જૈવિક ઉત્પાદનોની માંગ
સાચી વાત છે તો અને ટકાઉ વિકાસને આવનારી પેઢીઓનું સુરક્ષિત ભવિષ્ય આપવા માટે જૈવિક ખેતીનું ખૂબ જ મહત્ત્વ છે.
હા અને ભારતમાં જૈવિક ખેતીનું ભવિષ્ય ખૂબ ઉજ્વળ છે. કે આજે ઘણા યુવાનો અને શિક્ષિત ખેડૂતો નવી ટેકનોલોજી સાથે જેવીક ખેતી અપનાવી રહ્યા છે. ફર્ટિલાઇઝર બાયોપેસ જી સાઇટ કુદરતી ખેતી ડિજિટલ માર્કેટિંગ દ્વારા સીધું વેચાણ આ બધી બાબતો જૈવિક ખેતીને આમ વધુ સફળ બનાવી રહી છે.
સાચી વાત છે અને એને વધારે સફળ બનાવવા માટે ભારત સરકાર કાર અને વિવિધ રાજ રાજ્ય સરકારો જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તાલીમ નાણાકીય સહાય અને વિવિધ યોજનાઓ ચલાવે છે. જે ખેડૂતોને જૈવિક પદ્ધતિ અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. અને જૈવિક ઉત્પાદનો નો બજાર વિકા, બજાર વિકાસ પર પણ ભાર મૂકવામાં આવે છે.
હા, વાંધો નહી સારું -સારું ચાલો, આપડે પછી વાત કરીશું હવે.
હા.. હા, વાંધો નઇ.